કોઈ નઇ આજે તો નવરીક બહેરીલી તો
હાન કર કમ્યા ક આવીદ હ હ મસ્ત જેેઠા દાલ જયા કરતી જમતા જમતા જમી રહીને જેઠા ઘર જોવા લાગી ગેલી જેઠા લાલ માં બઉ મજા આવે જૂના એપિસોડ જોવાના નવા એપિસોડ લુંમે એટલે લું જ જેમ તું તો સીરિયલ જોત અહે ને સીરયલ બોગામે ને તને તો
સિરિયલ તો પેલા બહુ ગમતી હતી એક બી સીરયલ નઇ જોતી હતી બધી જોતી હતી
બે બે વાર જોતી પણ તો હવે તમે સિરિયલ જોવા લાગો તો સીએલ જવાનું છે થોડી દીધું રળિયા જેવું કરે તો કંટાળ આવે તેવ પડી જાય જોવાની હા ટીવી જ બગડી ગયેલું છે અમને તો અમારે હટી બગડી દિવસે છે ફોનમાં જમે જ એજ બગડી ગએલી સુધારિ જ નઈ તે અરે મારેથી ભૂલમાં બગડી ગયેલી એટલે હવે મારા થી કેવાય નહીં કે સુધારિ આપો તો પાછા ખીજાય
હા એક વાર લાઈટ બઉજ થયા કરતી હતી તો મેં બરી બહ જ નીકળી ત ટીવી જો ગય એટલે અવાજ તો આવે પણ પેલું કોલર જ ઉડી ગયેલુ
દેખાય નહી ખાલી ચિત્ર હમ ધારીકાાઢ હે તો એ લોકો જોવાના થા હે તારે
સુધારવાના સું કર્યા કરે પણ આપડે તો એક્ઝામ જ આવ્યા કરે એટલે સુધારી જ નહી આપે
કાર્ટૂન જોવાની કેટલી મજા આવતી કાર્ટૂન જમવા હારુ મેં તો કાર્ટૂન જ જોતી ને મેં તો ખાતા ખાતા તો અમને હ તો કેટલાક કાર્ટૂન હતા ડોરેમોન ને એવા પી કાચું છે સે પછી મોટું પટલું છે સિંચણશે કેટલા ખ હતા કાર્ટૂન અડધા ના નામ તો હોય ને હા નામ ખબર પણ ગમે એટલે જોયા કરતી હમણાં ના ના પોયરા તો ફોન મા જ વધારે જાય કાર્ટૂન ન કઈ જોઈ જ નહી વાર્તા ને એ હાભરેજ નહીં તે
હા આપડે કરતા તો પાસું વધારે આવડે ફોનમાં
ફોન માં આપણને જેટલું નય આવડતું હોય એટલું તો એ લોકોન આવડે
હ
હમ બહુ હોશિયાર છે નાલા પોયરા હમણાંના
ઓ હાચે
બાલવાડી હતા ને ત્યારે તો નાના ડબલું હતા એજ હા નાાલ ડબલું વગલ વાપાડી ગ ઉટા ઉ પેલી નાની સાફ પાડી બહુ મજા આવતી મે હજુ હ ના લખવાના તો રમું જ
હ પેલા ઊઠે ને ત પપ્પા ને ત રમ્યા કરતી જવાનું આવે તો કઈ
હ એ જય હવે તો મોટા ફોન આવી ગયા તો મોટી ગેમ રમે
હા
ગાડીમાં જવા કઈ નહ તં હતા રડવા બેહી જાય હતી હમ મને બો ગમતા હારું જમવાનુ કેટલું મસ્ત મસ્ત બનાવતા મૂઠિયા દાળઢોકળી ખી ચડી સુખડી બનાવતા ચોકલેટ આપતા બહુ ખુશી મળતી નાનલા હતા ત્યારે તો
મે તો મામા તા જતી તી ત્યારે જતી ઉતિ બાકી ઘેર તો મેં ઘેરે તો ગેલી જ ની
મામા ન તા એમકરે હમ લેવા આવે બેન તો તેના હાથે જાવ હમ બઉ મજા આવતી પણ હ કે રમવાની ને એવુ નાના રમકડા હ નાનલા નાનલા રમકડા કેટલાક હતા તેવા તો હમણાં તો કહી જોવા હો ની મલે તેવા તો
હા મારી હારુ તો પેશયલ મામાએ એક નાનલી ગાલી બનાવેલી ઉતી તે રમવાનુ
મજા આવે અગર મે કયામા બાલવાડી પસી સ્કૂલ મા જાતી થાય ત્યારે પ્રવાસ લઈ ગેલા ત્યારે પે ગાલ્લી વાળી સાયકલ આવે ને એ લાવેલી ભાઈ હારું લાયવીને બીજા દિવસે તો તોડી જ નાયખી એટલે ત્યાારઠી કઈ લાવુ જ ની મે
મે તો નાનલી ઉતી તેરે મામન તા જ રેતી તી કે ની તો પેલા દરિયામાંથી પેલા શંખ આવે તે
હ.
તે મામા લોકો ગેલા હતા વણ લાવલા તો તે આખો દાળો રમ્યા કરું ને એક નાલા મામા એ ધૂમ ગાડી લે આપેલી તે રમ્યા કરું તે
હજુ કે પણ ઉતી પણ હવે મામાના પોયરા લોકોએ તોડ લાખેલી હ આગળ તો નાનલા હતા ત્યારે તો રમકડા હો બોની લી આપતા એતો હમણા બધા નવા નવા રમકડા હો નીકયરા
હ પાહી મે તો કોઈની તા રમમાની જતી
મે હો એકલી જ રમતી મને કોઈ હાથે રમવાનુ ગમતુ જ ની હમ અમે તો ધૂળમા ને એવા બો રમતા ધૂળ નેવા બો ખાતા બહુ સારું લાગતુ ધૂળ
હા મે તો એકલી જ આમ એકલી જ રમ્યા કરુ એમ
આગળ તમે નાનલા હતા ને ત્યારે તો સે ને અ નાનલી સાયકલ હરી પૈસેને શાકભાજી લેવા જતા અને પાત્ર આવેને તેને શાકભા જી બનાવતા ફૂલનું શાક બનાવતા પછી પેલા પાન નો શે ને પે પાન પાનની રોટલી બનાવતા એવુ કરતા પેલા સ નાનલા રમકડા પેલા સાધનો આવે તે રસો વાળાના તે લાવીને તેમાં બનાવતાને વેચતા એવું કરતા બો મજા આવતી
અમે ભી અમે તો આંબા ના ઝાડ પર ચઢીને રમ્યા કરતા એવું
હ પેલુ હો રમતા ત્યા આંબા ના ઝાડ પર પેલુ રમતા તે હુ કેવાય સાત સાત પીપડી હ સાત પીપડી પણ એ સાત પીપડી કે હ આંબા પીપડી એ કેમક જેવુ રમતા મને તો ની યાદ જેવુ
અ પેલુ ગોર રાઉન્ડ પાડીને લાકડી અ અમ લાકડી મૂકી જાય ને ઉપરથી ચડીને જે પે લા પકડે જે છેલ્લા આવેને તે બને તેને વારી પસી
એટલે ઉપર ચડી જવાનુ કે ઉપર હા પકડવા હ એ બો યાદ જેવુની રેલુ કેવુ જેવુ રમયે તે પેલું રમતા ખબર કે પેલું એક હરિયો લેતા ચોમાસામા હરિયો લેતા ને એવો ફેકતા ફેકતા જતો ઉભો જાય આંધડી લંગડી કરાવતા પડી જાય એટલે આઉટ થાય જાય એવુ કરાતા તમે રમતા કે એવુ?
ની મે તો આજે જ હાભયડુ એવુ તો
તમ બો રમતા બો મજા હતી પણ એવુ તો વડે કઈ રમેની બધા હા બીજી બાજ હમ પેલું હો રમતા પેલા પતા હા પેલા પથ્થર રમતા યાદ કે કોલે જ માં રમતા આપડે પેલા પાંચ પથ્થર આવે તેને બધું રમતા એનું જીતને કરતાં. હા તે તો મને બો ગમે ને આપડે કોલેજમાં કાજુ બદામ પિસ્તા રમતા તે
હા આટલા મોટા થઈ ગયા એ કાજુ બદામ પિસ્તા રમવા ની તો બો જ મજા આવે ને લુડો
પછી લુડો રમતા કેટલી મજા હતી લુડો તો જલ્દી પતે જ ની જણા છ જણા રમીએ તો હા એજ એકબીજાને ઉડવામાંજ મજા આવતી
હા.
અમ કોઈને બચાવી લેતા તો કોઈને ઉડાવી દીધા પેલું સામે વાળાને ઊડાડી દઉ જીતવાનું ની પણ ઉડાવાની મજા આવે ને પછી ફ્રી લેક્ચરમાં એક બે વાત કરતા અને એવું કરતા
હા. ક્યારે ફી લેક્ચર એ વિચાર કર્યા કરતા ફી લેક્ચર જ નહી આવે.
ક્યાં ક્યારે છૂટી જાય એ પછી ઘેરે રહી ત્યારે ક્યારે કોલેજ ચાલુ થઇ જાય ક્યારે હવાર પડી જાય એવું વિચારેને કોલેજમાં ત્યારે ક્યારે ક્યારે ઘેરે જાય એમ વિચાર આવતો. હમ્મ આપડે હતાં કેટલા ફેબ્રુઆરી થી ઘેરે છે હજુ કેટલા પાંચ ખણ મઇ ફેબ્રુઆરીમાં માર્ચ એપ્રિલ મે. જૂન જૂન થી ગ્યા પાંચ મહિના થી ઘેર તો કંટાળી જવા ના કે નઈ. ની ફરવા જાય ની કસે જાય પસી.
એ તો.
ઘેરે જોઈ બાંધેલસ. જોડીમાં એ જ કયા કરવાનું. હ તો કામ કરતા થઈ જાય એટલે આખો દિવસ નીકળી જાય. રહેવુ જ બાર બાર બાર વાગવા હુધી માર ત કામ કરતા જાય પહિ ખાઈને રાખવાન મજા એટલે ઉઘાવી જ જાય. પઈ પાસું ઉઠીને કામ પર લાગી જ જવાનું આપણે તો.
હવે તો થોડાક બેસે મામાનતા પરું ની જાનશે.
હમ્મ. મેં તો કોઈ ને તારી આવી બીજે તો કશે જા ની મારે એજ ને કોઈ મળે જ નહી એટલે મે કોઈ જામન ની. કોઈ નેતા છે કોઈની છોકરી એક વરસની ના લે અમારે બહ બનાએલો તાંગેલી રેવા.
અમે તો મામાને તો જમ તો મામાને કોઈ લોકો બધી મારે જેટલી એટલે મજા આવે.
હા આપડા એજ ની હોય તો હારું પડે. એમ તો પછી કંટાળી જાય આપડે તા હ. મે તો આટલી મોટી મજા નથી મને હ ગમે નાના પોઈરા હાથે રમવાન નાના પોઈરાથે રમા જામ તા હજી પોયરી બની જા, હમ્મ. શું કે મમ્મી પપ્પા આયવા?
હા આવી ગયેલા છે.
હારા ને બધા.
હા બધા હાર તમા તો હારાને.
હા રાા તો કોલેજ ક્યાાર થી ચાલુ હવે હજુ તો કઈ આવય નને હજુ તો એડમિશન ચાલુ શકી ચાલુ થકી કઈ નોટિસ જેવા હાની મોકલે હ ને કઈ નની કોલેજ વાળા તો
સાા છે નોટિસને એવું મોકલવા પડે ને કે ક્યારે રાઉન્ડ પડવાના છે ને એવું
હ આ નવા પ્રિન્સિપલ આવ્યા ત્યારે બધું ઊંધું ઊંધું જ થતું છે
હા ધીરે ધીરે આવી જાય હ તો
પણ નવા પ્રિન્સિપલ આવ્યું તો તેમાં થોડો થોડો બદલાવ હોય આવ્યો
હા
હા સ એમ તો પ્રિન્સિપલ સર
હા
પણ આપડ કોલેજમાં પેલું જ નહી રાખે તે
હમ
હા પેલું ફેરવેલ એક પેલા વર્ષે રાખેલા એટલો જ
હા બધા કેવાગેલા પણ મંજૂરી જ નહી આપેલી
હમ ગણેશ ઉત્સવ પર આપણે બધા ડાન્સ કરવા ગયલા પહેલી વાર બધા હાથે. હ
હ મા મને તો બરાબર નાચતા જ ની અતુ તા નાચેલી તેજ.
કોઈ મને તો કઈ યાદ જ ની હતું નાચેલી તે જોવાયેલું જ જેવું ની. એવું કે? હ ની જેવું જોયલુ યાદ જેવું ની.
હ
હ કદાચ તમે પસાડી ઉતા ને અમે અખાડી ઉતા એટલે. પણ બો મજા આલી મારે તો વચ્ચે આગળ જાતા છાણમાં પગ હો ખડાયા ઘરવાલા પછી મેં તો રિટર્ન આવ્યો કરલી ત્યાં કરલી કયારે તમે તો છેલ્લે હુધી રેલા ને? હા મેં તો એક એક્શન હીખી રેમ એટલે તો બદલી જ કાઢે બીજું. જ કરે ને ભીડમાં તો બધા ઢકલી ને એવા જ બો રી.
હા. પસી તો અ અડધે પેલું નજીક નજીક પોયચા પહી તો આવી ગેલી પ
પેલું પહી બસ છૂટી જાય એમ કરને. સારું ચાલતો હા ચાલ.